તો આવી રહ્યા છે આવી રહ્યા પ્રોપર રીટ આવી રહ્ય છે. શું કેવું જય શ્રી કૃષ ન
અત્યારે મનેયારે સેટ લેવલ ચેમ્પયનશીપ થયા છો ક્રિકેટમાં એમના માટે તમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. અને તમે આગળ પણ એવી જ તરક્કી કરતા રહો અને આપણું ગુજરાત અને નેશનલ ઇન્ડિયાનું નામ રોશન કરો એવી હું આશા રાખું છું તમારા પર ખૂબ ખૂબ અભિનંદન તમને અત્યારે તમે રમવા ગયા હતા તો તમારા
ત્યાં મારો એક્સપિરિયન્સ ખુબ જ સારો રહ્યો અને ત્યાં જ્યાં હું રમવા ગયો હતો ત્યાં પીચ પણ ઘણી બધી સારી હતી. અને જે મારી સામેની ટીમ હતી એ પણ ઘણી સારી હતી મારા લેવલ ની હ તી એટલે મને રમવાની પણ વધારે પડતી મજા આવી અને મારો જે એક્સપિરિયન્સ રહ્યો જે આજ લગી નહીં એવો આવ્યો હતો તેના કરતાં ખૂબ જ સારો રહી અને સારું મારું પફોમન્સ આપી શકુ એવો રહ્યો અને મારા જે મારા લેવલ નું હતું એટલે મેં ગમે મને જે ફાવે તેમ મેં મારી રીતે મે કરી શકું એવું હતું.
એ વાત તો મારી સાચી છે અને અત્યારે મને વાત મલી રહી છે કે તમે કેપ્ટન પણ હતા અને કેપ્ટનશીમાં તમે જીત્યા છો એ વાત સાંભળીને મને ખુબ ખુબ સારું લાગ્યું અને મેં એ એજ કહેવા માંગુ છું કે તમે આગળ પણ એવું જ સારું રમતા રહો અને ખુબ આગળ જાવ તમારી લાઈફમાં અત્યરના છોકરાઓ તમે જોવઓ તો બધા ફોનમાં પબજી ફ્રી ફાયર જેવી ગેમો રમવામાં જ મુશગુલ છે તે ફોનની દુનિયામાં જ મુશકુલ છે અને યા તો તેઓ નેટફ્લિકસ તો યુટ્યુબ તેજ તેઓ મજબૂર છે તેઓ બહારની રમત રમી નથી રહ્યા તેઓ ની રમત રમવી જોઈએ અને આવી આપણા દેશ અને રાજ્યનું નામ રોશન કરવું જોઈએ પરંતુ તેઓ કઈ વાતમાં સમજી જ નથી રહ્યા તેઓ બસ ફોન જ દેખાય છે તેઓ ડિજિટલ દુનિયામાં મજબૂર હો છે તેઓ એનિમેજ હોય છે અને કાર્ટૂન એ બધું માં જ મશગુલ રહે છે તેઓને બહારના બહારની ગેમનું તેઓને કઈ શું સમજ નથી પડતી કે કઈ રીતે શું કરવું જોઈએ અને ક્યાં રમવું જોઈએ કઈ રીતે રમવું જોઈએ તમાર શું
આમાં સાચી વાત છે હમણાંના બધા ઘણા બધા છોકરાઓ બધું આ ટેલિવિઝન ની તે જ જોઈ છે અને અમુક છોકરાઓ તો એવા છે કે જે લોકો એ આ ઉંમર માં નહી કરવું જોઈએ તે પણ કરી રહ્યા છે તમે જાણો છો કે હમણાં બધી ઘટનાઓ ચાલે છે લવ ને તે બધી હવે એવા હમણાં સમય નહિ કે એ લોકો આવું કરી શકે. પરંતુ અમુક છોકરાઓ સમજતા નથી અને છોકરીઓ પણ એવી જ થઈ ગઈ છે કે એ લોકો પણ આ બધી એક્ટિવિટીસ માં વધારે ધ્યાન આપે જેમ કે એ લોકો એ ધ્યાન આપવું જોઈએ. ક્રિકેટ છે, હોકી છે, ફૂટબોલ છે, વોલીબોલ છે આ બધી રમત ગમતમાં ધ્યાન આપવું જોઈ. પરંતુ હમણાં ના બાળકો સમજતા નથી ક્યાં તો ફોન જો ફોનમાં ભી હવે ઘણી બધી વસ્તુઓ આવી રહી છે હમણાં તમે બધું જાણો કે બધું કેવું કેવું સંભળાઈ રહ્યું છે. બધી અડલ્ટ વિડીયોને તે બધું ઘણું બધું જોવે છે એ લોકો હવે એ બધું સરકારે બંધ કરવું જોઈએ અને સે સે શાળાઓમાં પણ એ બધી વસ્તુનું કહવું જોઈએ કે આ બધું બધી વસ્તુ જોવાની ખરાબ છે અને સરકારે મેન એ કરવું જોઈએ કે જે નાના છોકરાઓ હોય છે તે લોકોને આવું ન દેખાય એવું કરવું જોઈએ.
એ વાત તમારી સાચી છે અને આપણા જે પેરેન્ટ્સ છે તેમને પણ અત્યારે થોડું સાવચેત રહેવું જોઈએ. જેથી કરીને તેઓનું બાળક શું કરી રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે, કઈ ર કરી રહ્યું છે તે બધું તેઓને ખબર પડે જેથી કરીને પેરેન્ટ એન્ડ્રોઈડ ગી એપ્લિકેશન જે છે આપણે સરકાર દ્વારા ચલાવવામાં આવી છે. જેથી લાઈવ સ્ક્રીન જે આપણો છોકરો શું વાપરી રહ્યો છે શું કરી રહયો છે આપને જોવા મળે તે બધા પે લોકો ઇન્સ્ટોલ કરવી જોઈએ અને તેઓ છોકરાઓ શું કરી રહ્યા છે તે બધું જાણવું જોઈએ તેઓ અત્યારના પેરેન્ટસ કશું જાણ તા નથી કે છોકરો મારો ક્યાં જઈ રહ્યો છે, શું કરતો છે અને છોકરો શું કારણ સર્જાય છે. તેઓ પછી જયારે કઈ મોટો કૌભાંડ થઈ જાય ત્યારે તેમને ખબર ખર પડે છે કે મારો છોકરો આ કરી રહ્યો હતો જેના લીધે આવું થયુ તો પેરસ લોક કોઈ સાવચેત રહેવું જોઈએ કે તેઓ પહેલા જ જાણી જાય કે અત્યારે મારો શુક્રો શું કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે. જેથી કરીને આગળ જતા તે પ્રોબ્લેમ ના આવે. તમારે શું માનવું છે આ બાબત?
હા સાચી વાત છે, હમણાં સરકાર પણ એવું બધું આગળ લાવે તો સારી સારી વાત છે અને આપણે સરકાર માન્ય એ લોકોએ ચાઇલ્ડ પર કંટ્રોલ રાખવાની એપ પણ કાઢી છે અને હવે બધી જ ફોનની કંપનીઓ પણ એવું ફ્યુચર કરે છે કે ફોનની અંદર કોઈ એપ નાખવી નહી અને એ ડાયરેક્ટ ફોનની અંદર જ ઇન્સ્ટોલ હોય છે. પેરેન્ટ કટ્રોલ આપડે ખાલી ચાલુ જ કરવાની જરૂર છે ખાલી.
એ વાત તમારી સાચી છે આ ખુબ સારું છે ફોનમાં પરંતુ જેમ જેમ અત્યારે જમાનો ડેવલોપ જેમ જેમ અત્યારે હા.
જેમ જેમ અત્યારે જમાનો ડેવલોપ થઈ રહ્યો છે તેમ તેમ પેરેન્ટ્સ લોકોએ પણ ડેવલોપ થવું જોઈએ. તેઓએ જૂની જૂની વાત જે જૂનું પુરાણું છે તે બધું ભૂલી જવું જોઈએ અને અત્યારનું જે નવી જનરેશન છે તે હિસાબે ચાલવું જોઈ જેથી કરી પેરેન્ટ પણ સારું રહે અને છોકરાઓને પણ સારું રહે તે અત્યારના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે. જેઓને સ્પોર્ટ વિશે કશ શું ભાન જ નથી તેઓને કબડ્ડીમાં કેટલા પ્લેયર્સ હોય છે, ક્રિકેટમાં કેટલા પ્લેયર્સ હોય છે, હો હોકીમાં કેટલા પ્લેયર્સ હોય છે તે પણ નથી ખબર ચાલો આપણે માનીએ કે કોણ કોણ રમે છે. એ તો કોઈને પણ નહી ખબર હોય આપણને પણ નથી ખબર કે અત્યારને કોણ કોણ રમી ગયા હતા અને કોણ કોણ રમી છે પાસ્ટ વિશે આપણે નથી જાણતા ક્રિકેટ કે શું છે અને શું નહી તમને નોલેજ હશે તો કેમ કે તમે ક્રિકેટર છો પરંતુ મને એટલું નોલેજ નથી પરંતુ અત્યારના જે બાળકો છે તેમને પ્રેઝન્ટનું પણ નથી થી ખબર કે અત્યારે કેટલા ખેલાડીઓ રમે છે, કયા કયા રમે છે અને કુલ કેટલા ખેલાડીઓ રમે છે તેઓ તે બધું બાબતે ધ્યાન દોરવું જોઈએ અને જાણવું જોઈએ. તેઓએ આઈ પી એલ જોવું જોઈએ આઈ સી સી મેન્સ વર્લ્ડ કપ છે આઈસી સીસી વુમન્સ વર્લ્ડ કપ છે તે બધું જોઈને તેઓએ પ્રેરિત થવું જોઈએ કે આપણે પણ આગળ જતા આપણે એવું કરીએ જેથી કરીને દેશનું નામ રોશન થાય અને દેશનું ભવિષ્ય આપણે બની શકીએ એ બાબતે તેઓ ધ્યાન દોરજ અત્યારના છોકરાઓ ફોનમાંથી જ ઉપર નથી આવ્યા એવું નથી કહી રહી આપણે કે ફોનમાં કરયર નથી પરંતુ બધા જ લોકોનુ કરયર નથી હોતું એમાં અમુક અમુક લોકો હોય છે જે તારલાઓ હોય છે તે ચમકી જાય બાકી બધાનું જ કરયર નથી હોતું એમાં જે આપણે હોકીની હોકીનું છે રમત તેમાં અત્યારે તમે જો તો ઘણા બધા કોઈ પાર્ટિસિપેટ નથી કરતું તેમાં વધારે ચાન્સીસ હોય છે કે આપણું નામ નીકળી જાય અને આપણે હોકી માટે આપણા દેશ માટે કરી શકીએ જે તેઓ આપણા બધા યુવા પેઢીએ સમજવું જોઈએ કે દેશ માટે આપણે આ કરી શકીએ તે કરી શકીએ પરંતુ તેઓ સમજતા જ નથી. તમારે શું માનવું છે બા
હા સાચી વાત આપડે હમણાં ના લોકો કોઈ સમજવા માંગતું જ નથી અને જે આ જી જનરેશન આવી છે એ તો જરા એ સમજવા માંગતી નથી એ લોકો બસ એ લોકોની રીતે જીવવા માંગે છે. અને જે એકજૂથ થઈને વાત કરવાની હોય છે તે જરાય નથી એ લોકો પોતપતાનું પોતે જ વિચારીને ચલાવે છે જે આપડે પહેલા કેવુકે પહેલાના સમયમાં બધા સાથે મળીને બધું કાર્ય કરતા પરંતુ હવે એવુ બધું રહ્યું નથી અને આગળ પણ કોઈ એક્ટિવિટી છે તમે કીધું તેમ હોકીને એવું બધું હોકીમાં ઇન્ટરેસ્ટ લેતુ નથી પેલા એવું હતું કે હોકીમાં ઇન્ટરેસ્ટ લેતા પ્રાટીસીપેનટ કર તા પેલા હોકીની મેચો ને એ બધું ચાલતી પરંતુ હવે બધું કઈ થતું જ નથી.
એ વાત તો તમારી સાચી છે અત્યારે કબડ્ડી પણ કોઈ નથી રમતું પેલા બધા કબડ્ડી રમતા હતા કુસ્તી રમતા ખોખો રમતા હતા જેથી કરીને ખુબ સારી અને અત્યારે તમે જોવ તો બધા ઘરમાં બેસીને ફોન વાપરી વાપરીને તેનું શરીર એક એકદમ પોચું અને ઢીલું થઈ ગયું છે જેથી કરીને તેઓને શરીરમાં શક્તિ જ નથી રહેતી અને તેઓને કઈક કશુ કામ કરવામાં ઇન્ટરેસ્ટ પણ નથી રહેતો જ્યારે જે આગળના બધા હતા તેઓ બહારની રમત વધારે રમતા હતા જેવી છે આંબા પીપળી છે અને એવી બધી રમતો વધારે રમતા હતા જેથી કરીને તેઓનું શરીર ખૂબ સારું રહેતું હતું અને ખૂબ હેલ્ધી રહેતું હતું જેથી કરીને તેઓને આગળ જતા કશું વધારે પ્રોબ્લેમ નથી આવતી અત્યારના છોકરાઓ તો અત્યારથી જ તેઓ કમર દુંખે છે. ઘૂટણ દુંખે છે કરે છે તો આગળ જતા તેમનું શું થશે એ વિચારીને તો મને મને કંપારી સુધી જાય છે અને તમે જુવ છો તો અત્યારે લોકો જીમ કરે છે. એ પણ સારું છે. પરંતુ તેઓએ તેટલી જ બહારની રમત પણ રમવી જોઈએ તમારે શું માનવું છે આ બાબતે
હા સાચી વાત છે બહારની રમત એમ તમે જોવો હમણાં જે જનરેશન છે. જે નવ જે જનરેશન જન્મે છે તે જનરે શનને એવું જોએ કે એને પહેલા તો ધૂળમાં જ વાત કરવી ધૂળમાં જ રમવા જોઈએ અને ધૂળમાં જ ચાલવું જોઈએ અને જે છે હમણાંના સાયકલ ને તે વધુ પેરેન્ટ્સ લોકો લઈ આપે પરંતુ એ લઈ નહીં લઈ આપવા જોઈએ કારણ એનું એ જ છે કે છોકરાઓના પગ સરખી રીતે ડેવલપ એના કારણથીને ચાલવામાં પ્રોબ્લેમ પડી શકે છે જો એ વસ તુ ન કરવા દેવી હોય તો આપણે એને નીચે ઘૂંટણે ચલાવવા પડે જેથી બાળક પણ મજબૂત થાય અને હાડકા પણ મજબૂત થાય અને બધી રીતે બાળક મજબૂત થઈ શકે છે અને પેલાના સમયમાં ઢુંળો ને એવું બધુંમાં રમાડતા તેથી બાળક મજબૂત થતું પરંતુ હવે એવું બધું રહ્યું જ નથી હવે તો બસ ઇન્ડોર ગેમ રમાડે છે. બંધા રમકડાઓ લાવી આપે છે અને મોસ્ટ ઓફ મેં જોયું છે ત્યા લગી બધા પેરેન્ટસ લોકો બાળકોને ફોન આપી દેય છે.
એ વાત તમારી સાચી છે અત્યારના ચાર પાંચ અત્યારે જન્મેલું બાળક છે તેના ચાર પાંચ વર્ષના નથી થયા અને તેઓ ફોન જોવા આપી દે છે જેથી કાર તેની આંખ પર અસર થાય છે અને ની આંખમાં ખૂબ બગડે છે અને પેરેન્ટ્સ લોકોએ સમજવું જોઈએ કે અત્યારના બાળકો છે જે પાંચમા ધોરણમાં ભણે છે છઠ્ઠા ધોરમાં ભણે છે તેમની આયુ અઢાર થી વધારે પણ નથી થઈ અને તેઓને તેઓ ગાડી આપી દે છે મોટર સાઇકલ આપી દે છે કાર આપી દે છે તો પેરેન્ટસ લોકોએ સમજવું જોઈએ કે આટલી નાની ઉંમરમાં આટલી બધી સુવિધાઓ ન આપવી જોઈએ જે કરીને આપણું બાળક આગળ જતા શું કરશે અને કઈ રીતે કરશે તે આપણને ખબર જ ન હોય બાળકો અત્યારે થોડી વાર રહીને આવ્યો એવુ કહીને બાળકો આપડા ક્યાં જાય છે આપણને નથી ખબર પડતી તે ખુબ જ દુઃખદ થઈ રહ્યું છે આપણા બધા માટે અને જેથી કરીને એક્સિડન્ટ પણ ખુબ વધારે થઈ રહ્યા છે તમારું શું માનવું છે આ બાબતે આ બાબતે આપણે આગળ વાત કરીશું ચાલ